હલો
હેલો
આવે છે આવ છે
છે અવાજ
કેમ છો
બસ મજામાં આવ તમે કેમ છો
બસ જો મજામાં ઓકે તો આજે આપણે એક ખુબ મહત્વના વિષય ઉપર વાત કરવી છે તો પર્યાવરણનું પ્રદુષણ અત્યારે વધી રહ્યું છે તો આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરી શકીએ એના ઉપર આજે આપણે થોડી ચર્ચા કરીએ
હા ઓકે તો તમે મને જણાવો ને કે પર્યાવરણ બચાવવા આપણેે શું શું કરી શકીએ
આપાસની હવા પાણી વૃક્ષો નદીઓ જમીન પર જમીન અને પ્રાણીઓ જો પર્યાવરણ સ્વ સ્વચ્છ અને સુરક્ષિત હશે તો આપણું જીવન સુખી રહેશે
હા તમે મને વધુ માહિતી આપી શકો
આફ જો પર્યાવરણ છે ને જે આજે ગરમી ના દિવસે ને દિવસે વધી રહી છે વરસાદ સમયસર થતો નથી નદીઓ સુકાઈ રહી છે અને પ્રદુષણ પણ વધી રહ્યું છે તમને મુખ્ય તેનું મુ કાર માણસ દ્વારા કુદરતી કુદરત નું થતું નુકસાન છે જો આપણે જરૂર કરતા વધારે વૃક્ષો કાપીએ છીએ ને પ્લાસ્ટિક નો ઉપયોગ કરીએ છીએ જે કરીએ છીએ અને પાણીનોો બગાડ કરીએ છીએ તો પર્યાવરણ બચાવવા માટે આપણે કરી શકીએ તો સૌ પેહેલા આપણે વધુ વધુ વૃક્ષો વાવા જોઈએ વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે હવા શુદ્ધ કરે છે અને વરસાદ લાવવામાં મદદ કરે છે
હા બધું વૃક્ષો વાવવા જોઈએ વાત સાચી છે તમારી
જો એક વૃક્ષ જો એક વૃક્ષ હજારો લોકો માટે જીવનદાયી બની શકે છે બીજું જો આપણે પાણી બચાવવું જોઈએ નળ ખુલ્લો ના રાખવો જોઈએ અ વરસાદ પાણીનોો સંગ્રહ કરવો જોઈએ પાણીનો સમય સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ ઘણા લોકો આપણ પાણીની કિંમત સમજીજી શકતા નથી પરંતુ પાણી વગર જીવનનું જીવન જીવું અશક્ય છે
અ હા એ છે પાણી વગર જીવન શક્ય જ નથી પાણીનો બગાડ આપણે અટકાવવો જોઈએ અને પર્યાવરણને જો વધુ સ્વસ્થ અને સુરક્ષિત રાખવું હોય તો આપણે પ્લાસ્ટિકનોો પણ ઓછો ઉપયોગ કરવો જોઈએ
હ બરાબર છે કાપડની થેલી નો ઉપયોગ કરવો જોઈએ અને પ્લાસ્ટિક નો કચરો જ્યાં ત્યાં ફેંકવો ન જોઈએ પ્લાસ્ટિક જમીન અને પાણી બંનેને નુકસાન પહોંચાડે છે આપણે વીજળી પણ બચાવવી જોઈએ જરૂરી ન હોય ત્યાં લાઈટ પંખા અને ઉપકરણ બંધ કરવા જોઈએ વીજળી બચાવવાથી કુદરતી સંસાધનોની પણ બચત થાય છે વાહનોને ઓછો ઉપયોગ કરવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી ચાલીને સાયકલથી અથવા જાહેર પરિવહનો ની મુસાફરી કરવી જોઈએ આનાથી હવાનું પ્રદુષણ ઘટશે અને સ્વાસ્થ્યને પણ સારું રહેશે
હા એ વાત સાચ પ્લાસ્ટિક નો ને બધો ઓછો ઉપયોગ કરવો જોઈએ વીજળી ની બચત કરવી જોઈએ પછી પગપાળા મુસાફરી કરવી જોઈએ જેનાથી પ્રદુષણ છે એ આપડે અટકાવી શકીએ છીએ પછી સાથે સાથે આપણે નદી અને તળાવો અને આસપાસના વિસ્તારો છે એને પણ આપણે સ્વચ્છ રાખવા જોઈએ
બરાબર છે જો આપણે આપણા ઘરની આસપાસ અને શાળાઓમાં સ્વચ્છતા રાખવી જોઈએ કારણ કે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ સ્વચ્છતા જ સારા સ્વસ્થ્યની ચાવી છે પર્યાવરણ બચાવવાથી જ બચાવવાની જવાબદારી મા સરકારની જ નહીં પરંતુ દરેક નાગરિકોની છે જો દરેક વ્યક્તિઓનું નાનું પગલું ભરે તો મોટો બદલાવ આવી શકે છે આજે આપણે પણ પ્રતિજ્ઞા લઈએ કે વૃક્ષો વાવશું પણ વૃક્ષો વાવશું પાણી બચાવશું પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરશું અને પર્યાવરણને સ્વસ્થ રાખશું ચલો સૌ મળીને બોલીએ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો પાણી બચાવો જીવન બચાવો સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર્યાવરણ સ્વાસ્થ્ય એ જ જીવન છે જો આજે હું પર્યાવરણ બચવા આપણે શું કરવું જોઈએ તો પર્યાવરણ આપણા જીવનનો આધાર છે હવા પાણી અને હવા પાણી જમીન વૃક્ષ નદી પ પર્વત